હેલો.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
મજા મે છું તમે કેમ છો?
હું પણ મજામાં છું શું ચાલી રહ્યું છે?
હેલો.
હલો અવાજ આવે છે હા આવે છે અવાજ.
હા હા હા હા મારે પણ બી આવે છે અવાજ. શું કરી રહ્યા છો તમે?
બસ કઈ નહી જોયો હમણાં થોડી પૂજા પાઠ કર્યા ભગવાનને યાદ કર્યા હવે સવારનું કામ થોડું બાળકો જાય ને પછી ટાઈમ લાગે છે બધું કામ કરતા એટલે હમણાં જ નવરી થઈ એટલે પૂજા પાઠ કર્યા ભગવાન ને યાદ કર્યા હવે તમારો ફોન આવ્યો તો મેં કીધું ચાલો તમારાથી વાત કરી લઉં.
સાચી વાત કહો છો તમે મને પણ બી આજ સવારે જ ઉઠીને યાદ આવી કે આજ ભજન કરવું છે. તમે કેમ છો તમારા ઘરમાં સબ તો આરાામ છએ
હા બધું આરામ છે જો તમે કીધું ભજન ભજન અ થોડો સમય આપણને એવો ભક્તિ કરવા માટે જરૂરથી કાઢવો જોઈએ આપડો જે રોજિંદા ન કામકાજ છે એ કામકાજ કરીને ઘડી બે ઘડી જયારે આપણે સમય મળે આમ કે છે ન કે અ ભક્તિ કરવાની કોઈ ઉમર નથી હોતી એવું નથી આપણે વિચારવાનું કે જય્યારે આપણે ઘડા થઈશું ત્યારે જ આપણે અ ભક્તિ કરવાની પણ ભગવાન નું નામ અ નામ સ્મરણ પછી નામ જપ હવે તો કેટલા બધા એવા અ આપણે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર પણ જોઈએ છે કેટલા બધા એવા મહારાજો છે જે લોકો નામ સ્મરણ માટે પછી ભગવાનના અ નામને સ્મરણ કરવું એનું આપણને પણ ભણાવે પાઠ ભણાવે છે છે કે આપણને કરવું જોઈએ અને જો આપણેે કરીએ તો આપણા ઘરના સંસ્કાર આપણા બાળકોમાં પણ જાય છે અને બાળકો પણ અમ નામ સ્મરણ પછી અ હનુમાન ચાલીસા કહીએ તો શ્લોકો અને એવું બધું એ લોકો પણ આપણાથી સાંભળે છે તો એ લોકો પણ એનું પુનરાવર્તન કરે છે તો એમનામાં પણ સારા સંસ્કાર ન સિંચન થાય છે
સાચી વાત કહો છો તમે પણ સવારે ઉઠીને મનમાં શાંતિ નથી મળતી તો દિનભર વ્યસ્ત રહેેવામાં તો ભૂલી જાય છે તો આજ તમે તમારી સાથે ભક્તિ કરીએ ચલો
હા જરૂર આપણેે ભક્તિની વાતો કરીએ અ કે હા જરૂરથી બહુ જ આનંદનોો વિષય છે આ અને આના ઉપર વાત કરીને તો આપ મકે છે આપણા બને ભગવાનને યાદ કરીએ તો આપડા દિવસની શરૂઆત પણ બહ સારી થાય આપણને મનમાં બહ બહુ જ શાંતિનો અનુભવ થાય. આપણે ક્યાંક ટેન્શનમાં હોઈએ કે કોઈ પણ આપણે હું એવું માનું છ કે ખાલી સુખમાં જ આપણને અ ભગવાનને યાદ કરવા દુઃખમાં જ યાદ કરવા એવું કઈ અમ તો હોવો નહી જોઈએ આપણેે સુખ હોય દુઃખ હોય જેવી રીતે આપણે ભોજન કોઈ પણ સ્થિતિમાં કરીએ છીએ ને ભલે સુખ હોય દુઃખ હો હોય એ બધું આપણે કાયાનું કાયા માટે આપણે જોઈતું પદાર્થ એક છે એટલે આપણેે ભક્તિમાં પણ એવું જ આપણને માનવું જોએ જીવનમાં ભલે સુખ હોય દુઃખ હોય કોઈ પણ પરિસ્થિતિ હોય પણ આપણને નિસ્વાર્થપણે ભગવાન ની યાદ કરવા જોઈએ તો જ એ આપણી સાચી નિષ્ઠા કહેવાય
અછું કર છતામે ભગવાન ની ભક્તિ કેટલી પવિત્ર છે હું પણ બી વર્ત ઉપવાસ પણ બી કરું છું, તમે કરો છો?
હા હું પણ કરું છું વ્રત ઉપવાસ અગિયારસ અમાવસ અ પછી મારે સોમવાર હું હું છેને શિવ ભગવાન ની બહ જ અમ તે મારા મનમાં, રીદયમાં વસેલા હોય ને એવું જ મને લાગે છે. એટલે હું સોમવાર, આમ વ્રત તો સોમવાર આમ રેગ્યુલર નથી કરતી, હા પણ ભગવાન માટે મારો એક વિશેષ, આમ સાનિધ્ય ના હોય એમના સાથે! એવું મને લાગે છે, તો હું એમના ઈશ્ ટ, એમનું ઈષ્ટ ભગવાન માનું છું મારા મારે કોઈ પણ સ્થિતિ, જ્યારે હું આમ બહુ જ પરેશાન હોઉં અ ત્યારે હું એ હ માત્ર એમ ભગવાનને જ યાદ કરું છું, શિવ ભગવાનને તો મારા ઈષ્ટદેવ કહેવાયન તો એજ છે એટલે હું પણ વ્રત ઉપવાસ કરું છું એનાથી આપણો સ્વાસ્થ્ય પણ સારો રહે છે આપણે ઉર્જાવાન રહીએ છે અં, આપણા અ જે કહેવાયન કે આંતરડા ક્લિયર કરવા માટે પણ આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ પણ છે કે આપણે વ્રત ઉપવાસ કરીએ તો આપણા આંતરણાને પણ રિલેક્સ મળે, હું તો એના માટે પણ આ બઉ જ સારું છે
બિલકુલ સાચી વાત કહો સો તમે. પણ ભગવાનનું નામ લેતા જ જીવન સરલ બની જાય છે. તો મારા ઈષ્ટદેવ મેં કૃષ્ણ ભગવાન ને માનું છું તો તો સદા સવારે સવારે ક્રિષ્ણ ભગવાનનું નામ જપ કરું છું.
આ તો બહુ સરસ કરે છો. કૃષ્ણ, રાધા, રામ, અ, શિવ, માતા, કોઈ કુલદેવી માત તા હોય, માતા હોય, ગણેશ આ બધા ભગવાન, મારું તો એ જ માનવું છે કે આપડે શ્રદ્ધા જ અં માત્ર નું એક કે અ કેહે ને વિશ્વાસ છે, આ બધા નામ અલગ અલગ હો સ, હોય શકે છે, પણ જો આપણી સ સા ચી હોય તો આપણે કોઈ પણ એક નામ રાધા નામ, કૃષ્ણ નામ, રામ નામ, કોઈ પણ નામ એક નામ આપણે જપ કરી, શ્રદ્ધા સારી હોય તો આપણે જરૂરથી એના માટે અ બહુ જ મતલબ ભાગ્યશાળી હોઈ શકે છે, હું તો આપણને ભાગ્યશાળી માનું છું જ્યારે આપડે જે સમય, આપડે ભક્તિમાં વિતાવીએ ને એની હું મારો ભાગ્ય માનું છું
સાચી વાત કહો છો, તમે ઓર આજકાલના સમયમાં દેખોના લોગ ભક્તિને ભૂલી ગયા છે, મોબાઈલમાં વ્યસ્ત રહી રહ્યા છે ઓર અસલી સુખ તો ભગવાન માંજ છે, તમે પણ એવું જ માનો છો?
બિલકુલ હું પણ એવું જ માનું છું કે આ વ્યસ્તતા રોજિંદાના કામકાજ એ બધું તો ચાલતું જ રહે છે, પરંતુ એના સાથે સાથ એ આપણે ઈશ્વર પ્રત્ય
થી આવતી?
અવાજ તો આવે છે મને તો, હલો! હલો!
તમારી અવાજ કેમ નથી આવી રહી છે?
મને તો એકદમ તમારી અવાજ રજ આવે છે, સંભળાય છે છે મને તો, તમને નથી સંભળાતું?
હલો અવાજ આવે છે. હલો અવાજ આવી રહી છે. હમ તમારી આવે છે અવાજ
હેલો
હા બોલો તમે અવાજ આવે છે.
મારી અવાજ આવે છે તમે?
હા
તમારી અવાજ નથી આવે રીએછે.
મને સંભળાય છે તમે બોલો.
નેટવર્ક ઓછું થઈ ગયું છે કઈ
ના નેટવર્ક નથી ઓછું મને તો તમારી બધી આવાજ સંભળાય છે તમે જે બોલો છો એ હું સંભળાાય છે? હલો
હેલો
હા બોલો તમે મને તમારો અવાજ આવે છે. હલો હલો હલો હા બોલો તો સહી તમે અવાજ આવતો હોય તમારો તો
હેલોલો
હા અવાજ આવે છે બોલો.
હલો
હલો
શું થયું અવાજ કેમ નથી આવતી તમારી હેલો
હા હલો તમને અવાજ નથી આવતો